શું કરી રહ્યા છો
કઈ નહી આ બેસી ને જરાક વાંચ છું
કોલેજ લાઈફ કેવી ચાલી રહી છે.
લાઈફ ચાલુ જ છે તમારી
ચાલ તો સારી ચાલી રહી છે. તો ચાલો તમે ફ્રીજ છો અત્યારે
હા તમે
હા ફ્રી જ છું
તો ચાલ આપણે ભારતમાં જોવાલાયક સ્થળ વિશે ચર્ચા કરીએ
હા
તમને ફરવાનું ગમે છે.
હા ફરવાનું ગમે છે. ઘણા સ્થળોની મુલાકાત પણ લીધી છે. તમે ગણ તમે કઈ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી છે.
હા મેં પણ લીધેલી છે મે સ્કૂલમાંથી લઈ જત પ્રવાસ એમાં બહ જ ફરેલા
અમને પણ સ્કૂલમાંથી પ્રવાસ લઇ ગયા હતા તેમાં ઘણા બધા સ્થળની મુલાકાત લીધી હતી
બોઉ
ભારતમાં એમ વાત કરીએ તો ઘણા બધા જોવાલાયક સ્થળો છે. જેમકે તાજમહેલ કુતુબ મીનાર ગેટવેે ઓફ ઇન્ડિયા કેરલ ગોવા અને સોમનાથ મંદિર સ્ટેચ્યુ ઓફ યુનિટી વગેરે ઘણા પ્રકારના પ્રવાસન સ્થળો છે. જે ભારતમાં ખૂબ પ્રસિદ્ધ છે. તેમની મુલાકાત લેવી પણ જરૂરી છે ત્યાં આપણને ઘણી બધી જાણકારી મળે અને ત્યાંથી આપણને ઘણું બધું શીખવાનું પણ મળે છે. એમ વાત કરે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિશ્વની સૌથી મોટી મૂર્તિ છે, જે ભારતમાં નર્મદાના નદી પાસે આવેલી છે, અમે તે મંદિરની તે યુનિટીની મુલાકાત લીધી હતી જ્યાં ઘણા બધા લોકો ફરવા માટે આવે છે, ત્યાંની મુલાકાત લે છે. અને ત્યાં ઘણી બધી જાણકારી મેળવે છે. ત્યાંની વાત કરીએ તો ત્યાંનો નજારો નદી કિનારે હોવાથી ખૂબ સુંદર દેખાય છે. તમે કોઈ સ્થળની મુલાકાત લીધી હોય તો
હા અમે પણ મહારાષ્ટ્રમાં ત્રંબાકેસર મહાદેવની મુલાકાત લીધી હતી, તમે મંદિર ખુબ સુંદર છે, શંકર ભગવાનનું શિવલિંગ આવેલ છે. ત્યા સોમવારે ખુબ ભિડ હોય છે. અને ત્યાનું વાતાવરણ પણ ખુબ સારું છે. કુદરતી અને સાંતિથી ભરેલું વાતાવરણ હોય છે. ચોમાસામાં ફરવાની ત્યાં ખુબ મજા આવે છે.
હા અમે પણ એકવાર ત્રંબકેશ્વર ગયા હતા, ત્યાંનું વાતાવરણ ખુબ જ સારું છે. ત્યાં મંદિર છે, કુંડ છે, અને આજુબાજુ ડુંગર હોવાથી ત્યાનું વાતાવરણ ખુબ જ સરસ લાગે છે. ને ત્યાં એક તળાવ પણ છે, જે તળાવમાં ઘણા બઢા લોકો જોવા માટે આવે છે. ત્યાંની ખાસિયત એ છે કે, ત્યાં ખૂબ જ ભીડ થાય છે અને તે મંદિર પણ ખૂબ સરસ છે. લાઈફમાં એક વાર તે મંદિરની મુલાકાત તો લેવી જ જોઈએ.
હા તમને ક કેવી જગ્યા ફરવાનું ગમે છે?
સુંદર વિસ્તારમાં, પછી મંદિરની મુલાકાત લેવી હોય, અને વરસાદમાં ડુંગર વિસ્તારની મુલાકાત લેવી ખુબ ગમે વા
મને તો દક્ષિણ ભારતને જોવા લાયક સ્થળો, ખુબ પસંદ છે તો
મે પણ પ્રસન
એમાં કેર, કેરાવ, મુનુર, મુનુરના ચારણા, બગીચા, રામેશ્વર મંદિર વગેરે ખુબ પસંદ છે. જોવા માટે તમે પણ ત્યાંની મુલાકાત લેજો, એક વાર
હમ્મ પ્લાન તો છે ત્યાં જવાનું, ત્યાંનું વાતાવરણ હ બહુ સરસ રહી છે એમ આટલું મલે નહીં ત્યાં બધા લોકો બહુ આવે છે, ખાસ કરીને મુન્નર તે તો ખુબ પ્રસિદ્ધ જગ્યા છે, ત્યાં ઘણા બઢા લોકો આવે છે. ત્યાં જવાનું પ્લાન તો હસે. એકાદ વરસે ત્યાં જવાનું વિચારીએ છીએ. તેની મુલાકાત લઈ કુદરતી નજારો માણવાની ઈચ્છા છે. તમે ગયા છો?
હા અમે એક વાર જઈ આવ્યા છે. તો એમાં મોકો પણ ખુબ સારા છે. ખાસ કરી રામેશ્વર જ્યોતિર્લિંગ ખૂબ પ્રખ્યાત છે, અને નૂનોના ચા ના બગીચા ચાના બગીચામાં તમે જશો તો ત્યાંથી પાછા આવવાનું તમારૂં મન જ નહીં થા થાય
તમે એકલા પ્રવાસે જાઓ છો, મિત્રો સાથે જાઓ છો, કે પસી પરિવાર સાથે જાઓ છો?
અમે ઉતરા સાથે જઈએ છીએ. બધા, કોલેજ ફ્રેન્ડસ સાથે
હા એક વાર તો પ્રવાસ કરવા, જ જાય બધા મિત્રો સાથે ત્યાંનો આનંદ કઈ, અલગ જ હોય છે.
હા
હ આ, મેં પણ પ્લાન બનાવેલો હતો, મિત્ર સાથે ગોવા જવાનુ પણ અમુક કારણો, લીધે તેને રદ કરવા પડ્યું છે. ફરી ઠીક, કંઈ પ્લાન બનાવીશું ને ત્યારે જશું અત્યારે, તો ગિરનાર જવાનો ફરી છે. ચોમાસાના, વરસાદમાં ગિરનારમા કુદરતીમાં બહુ, આનંદ થાય છે.
ગિરનાર, વિશે મેં પણ સાંભળાયું છે. પશ્ચાત છે. ત્રણ નવ હજાર નવસો નવાણું પગથિયા તે પછી આપણને દર્શન થાય છે. તારા ડુંગરા પણ ખુબ સારા અને રડિયામણા છે.
હા, હા ત્યાંનું વાતાવરણ ખુબ સરસ છે. જો તમે ચોમાસામાં જાવ. હવ ત્યા વરસાદ‌ અને રેતી, તુટી પડી હજારી કે તમારું મન. શાંત થઈ જાય છે. તમને અલગ પ્રકારનો, આનંદ પ્રાપ્ત થાય છે. હા. આવા ઘણા બધા સ્થળો છે, ભારતમાં જે જોવાલાયક છે. ધીરે -ધીરે બધા સ્થળોની મુલાકાત લેવી જ જોઇએ.
શું તમે ગુજરાત ના સફેદ, રણ વિશે. તે જાણો છો.
હા અત્યાર ની વાત સાંભળી એટલે ત્યાં આખું રણ સફેદ હોય છે. ક્યાંક. ચાંદ ના દિવસે ચાંદની રાતના, દિવસે ખુબ સરસ વાતાવરણ થઈ જાય આ આખું સફેદરણ ખૂબ સરસ છે.
રણ રણમાં ઉતરાયણના દિવસે ખુબ મજા આવતી હશે, હા રણોત્સવ પણ ભરાય છે, ઉત્તરાયણ ના દિવસે.
હા, ઉત્તરાયણ ના દિવસે ત્યાં ખુબ અલગ જ માહોલ હોય છે. જે ખુબ સરસ હોય છે. હા એ બધા પ્રકારની લોકો આવે છે. ઉત્તરાયણ મન મલ ઉજવવા માટે ઘણી ઘણી ઘણી દૂરથી આવે છે. એ ત્યાં ઉત્તરાયણને જુએ છે, ત્યાંનુ વાતાવરણ જ ક‌ઇ અલગ હોય છે.
હલો ભારત શું આ પારણ જંગલો મંદિરો ઐતિહાસિક સ્થળો અને આ તની શેરો બધું જ જોવા મળે છે દરેક રાજ્યની પોતાની અલગ અલગ સંસ્કૃતિ અને સુંદરતા છે. છે તેથી દરેક રાજ્યમાં અલગ અલગ રીતે ભાષાઓની સાથે અલગ અલગ સ્થળો પણ જોવા મળે છે. સ્થળો પણ ખૂબ સુંદર હોય છે.
ના દરિયા કિનારે ખુબ સુંદર હોય છે. જેમ કે અંડબા નિકોબાના ટાપુઓ, લક્ષ્પદીપ ત્યાંનું વાતાવરણ ત્યાંનું પાણી એ અલગ પ્રકારનો અનુભવ આપે છે. તે બધા સ્થળની મુલાકાત તો એકવાર લેવી જ જોઈએ. તમે કોઈ ડરિયા કિનારે ફરવા ગયા હોય?
હું મારા ફ્રેન્ડ જોડે
ત્યારે અમે દમણ ફરવા ગ્યા છો. એના સિવાય કશું નથી ગ્યો.
આમ ઘણા અલગ અલગ સ્થળની મુલાકાત લેતી જ રેવી જોઇએ. હું પણ સુરત નો ડુમસ ફેમસ છે તેમ ગયો હતો.
હા અને ઉત્તર ભારત
માં હિમાલય સુંદર સ્થળો છે જેમ કે કાશ્મીર ને પૃથ્વી પરનુ સર કહેવામાં આવે છે.
મ ડલ સરોવર ગુલમર્ગ અને ગામમાં પ્રવાચીન મોડલ છે. મનાલી અને સિમલા ઠંડા હવામાન અને કુદરત સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે ઉત્તર ભારતમાં આવું તાજમહેલ જગત છે જે પ્રેમ અને કળાની અનેક નિચાની છે. તો આપણે આવી જગ્યાએ પણ મુલાકાત લેવી જોઈએ.
હવે આટલો સમય આપવા બદલ ખુબ ખુબ આભાર.
તમારો પણ ખુબ આભાર. ચાલો તો મળીયે પછી.